હલો કેમ છો?
હા મજામાં છું. તમે કેમ છો?
હા એકદમ મજામાં છે. શું કરી રહ્યા છો હમણા?
કઈ નહી અત્યારે અમે ઘરે આ ઘરે છી અત્યારે અમે વેકેશન છએ એટલે અમે ઘરે આરામ કરી રહ્યા છીએ અને લગ્ન પ્રસંગ માં લગ્ન ખાઈ રહ્યા છીએ અને કેરી થોડી ઘણી ચાલી રહી છે તે કે જેથી કરીને અમે કેરી પાડ પાડીએ છીએ.
હા એ તો બરાબર જ છે. કારણ કે હમણાં જે ઉનાનંદ ની ૠતુ ચાલી રહી છે તેમાં તો તમે જાણો છો કે કેરીની સીઝનમાં ખૂબ ઝડપી ને બધા લોકો કેરી પણ ખૂબ ખાય છે ને એ કેરીની ખાવાની મજા કય અલગ જ છે ઉનાયા ન ઋટીમાં. અને બીજું તો એ જ કહે છે કે તમે કીધું કે વેકેશન ચાલી રહ્યું છે એટલે હમણા તો મારું પણ વેકેશન ચાલુ છે પરંતુ હવે તમે જાણો જ છો કે હવે થોડા મહિના પછી એટલે કે દિવાળી આવવાની છે દિવાળીની તૈયારી તો હમણા નથી કરી પરંતુ દિવાળીમાં મને તો ખૂબ ગમે છે અને દિવાળીને તહેવાર આવે છે તો ખૂબ અલગ પ્રકારની મજા આવે છે. કારણ કે દિવાળીમાં તમે જાણો છો કે ઘણા બધા પ્ર કાર નાં સંબંધી આપણે મળવાનું હોય છે અને ઘણા બધા સગા સંબંધી આપડા ઘરે પણ આવે છે અને આપણે દિવાળીમાં ઘણા બધા પ્રકારના ફટાકાડા પણ ફોડીએ છીએ અને દિવાળીમાં આપ તમે જાણો છો કે દિવાળી આવે તો આપણેે મહિના પહેલા કે પછી પંદર દિવસ પહેલા આપડે ઘર સાફ કરીએ.